મલો કેમ છે?
આજે તારો અવાજ થોડોક થાકેલો લાગે છે?
હા થોડું થાક લાગ્યું છે, આજે દિવસ થોડો મુશ્કેલ રહ્યો.
શું થયું? કાઈ ખાસ?
આજે હું એકલી બહાર ગઈ હતી રસ્તા પાર કરતી હતી પણ કોઈ મદદ કરવા તૈયાર નહોતું થોડું ડર લાગી ગયો.
અરે પછી શું કર્યું?
થોડો સમય પછી એક અજાણી વ્યક્તિએ મારી મદદ કરી પણ એ સમય દરમિયાન જે લાગણી આવી ને એ સમજાવવી મુશ્કેલ છે.
હું સમજુ છું તારા માટે દરેક દિવસ એક ચેલેન્જ જેવો હોય છે.
હા પણ હું હાર માનતી નથી મને જીવનમાં આગળ વધવું છે.
એ તો તારી સૌથી મોટી તાકત છે તું ક્યારે ના હારતો ના હારતી.
પણ ક્યારેક લાગે છે કે લોકો અમને સમજતા નથી તેઓ દયા તો કરે છે પણ સમજી શકતા નથી.
સાચું છે સમાજમાં હજી જાગૃતિની કમી જરૂરી છે.
તને ખબર છે મને સંગીત ખૂબ ગમે છે એ જ મારી દુનિયા છે.
હા તું તો ખૂબ સરસ ગાય છે તારો અવાજ દિલને સ્પર્શ કરે છે.
સંગીતમાં મને બધું દેખાય છે લાગણીઓ રંગો ખુશી દુઃખ બધું.
હ વાવ તું તો દુનિયાને અલગ રીતે અનુભવે છે.
હા અનોખુ આંખોથી નહી પણ દિલથી જોવું જોવું શીખી ગયો ગઈ છું.
તું ચોક્કસ બનશે તું હું હંમેશા તારે સાથે છું.
હમ. હું એક દિવસ પ્રોફેશનલ સિંગર બનવા માંગુ છું લોકો મને સાંભળે અને પ્રેરણા મેળવે.
હા એ સાચી વાત છે. અને તારી હિંમત તારી હિંમત. એ તો અદભુત છે જીવન વિશે ચર્ચા.
ગીતા તું ક્યારે વિચ વિચાર્યું છે કે. જો તું કોઈ નવ. શક્તિ હોય તો.
સાચું કહું તો નહી પણ. હવે હું તારી પાસેથી ઘણું શીખી રહી છું
જીવનમાં ઘણી વસ્તુઓ જે છે કે આંખોથી નહીં અનુભવતી સમજાય છે
હા જેમ કે મિત્રતા પ્રેમ અને વિશ્વાસ
બિલકુલ સામાન્ય તરસ
તારી સાથે વાત કરીને મને હંમેશા કાંઈક નવું શીખવા મળે છે
અને મને તારા સાથે વાત કરીને શક્તિ મળે છે
આપે હંમેશા મિત્રો રહીશું ને
હા હા આપણે હંમેશા મિત્ર રહીશું સાચે મને તારાથી વાત કરીને મા થઇ જાય છે.
હું તારો આત્મવિશ્વાસ આત્મબળ જોઈ એ આત્મબળ જોઈને બહુ ખુશ થઉં છું કે તારા અંદર કેટલી તાકત છે
બસ મને એક તું જ આવી રીતે સમજી શકું છું
આપણું વ્હીલપાવર સમજવા જેવો કોઈ માણસ ખપે છે
હા એજ તો મને કોઈ સમજે બસ મને એટલું જ જોઈએ છે મને આથી વધારે કઈ જ નથી જોઈતું
નહી સાચું છે
હ
તું તારું આત્મબળ આમ જ બને બનાવી રાખજે
હા બરાબર બાકી તું તારું ભણવાનું કેવું ચાલે છે
સરસ ચાલે છે
અચ્છા તું અહ તારું શું તારું ભણવામાં જે પેલું પ્રોજેક્ટ આવ્યું તું ખબર છે તારે એ તારું થઈ ગયું
હા મારું થઈ ગયું મેં કમ્પ્લીટ કમ્પ્લીટ કરીને ટીચર્સને આપી દીધા છે
બરાબર અમારે તો ત્યાં અમને અમારી રીતે શીખવાડે બધું
સાચું છે
અમે લોકો ટચિંગ સેન્સથી વધુ કરીએ છે
હા ની વિડિયો જોયા છે યુટ્યુબમાં પણ
અચ્છા
તમારી બુક્સ અલગ તે આવે છે ને
હા હા અલગથી આવે છે
તને હવે બધું આવડી ગયું છે
હા મને તો હવે એકદમ બધું ફાવે છે
હવે સમજાઈ જાય છે તને
હા હા એકદમ સરખું સમજાઈ જાય હવે
અચ્છા હવે તને કાંઈ પ્રોબ્લેમ નથી થતી ને
ના ના બિલકુલ બિલકુલ જ નહીં કઈ જ પ્રોબ્લમ ના થાય પહેલા થોડી પ્રોબ્લમ થતી નવું નવું સ્ટાર્ટિંગ હતું ત્યારે બટ અત્યારે તો હવે કઈ જ પ્રોબ્લમ ના થાય
ઉમ ઉમમા તારા બધા ફ્રેન્ડસ બની ગયા છે
હા હા બહુ બધા ફ્રેન્ડ્સ બની ગયા છે જે બધા મારા જેવા જ છે
બધા સારા મિત્રો છે
હા હા
તને સમજે છે
સમજે તો છે પણ તારા તું જેમ સમજું છું એમ કોઈ નથી સમજતું
તને મારી યાદ આવે છે
હા ખુબ જ યાદ આવે છે
હું તને બહુ મિસ કરું છું
સેમ યાર મને પણ બહુ જ મને ત્યારથી મળવું છે એક વાર તું આવજે ને પ્લીઝ મને મળવા
ચોક્કસ આવીશ ચોક્કસ કઈ મળવા આવું તને કઇ તુ ઉભી રહીશ
હું તો ફ્રી જ છું તું જ્યારે મળવા આવ ત્યારે
ચોક્કસ મને બહુ મળવાની ઈચ્છા થાય છે તને
સારું તું પણ મલ જલ્દી આવજે મળવા
હા ચોક્કસ જલ્દી મળવા આવીશ બીજા બીજું તું થઈ ગઈ છો ને
હા હા થઈ ગઈ છું સારી રીતે અત્યારે હવે પપ્પા નું ટ્રાન્સફર થશે તો બીજા ગામે પણ જવાનું થશે કદાચ
અચ્છા
મારે અહિયાંથી નથી જવું
ય સિટીમાં જવાનું થશે
એ તો હજી મને નથી ખબર કઈ સિટીમાં જવાનું થશે બટ પપ્પાનું ટ્રાન્સફર થશે એટલી મને ખબર છે.
તું હજી મારા થી દૂર ચાલી જઈશ
હા મને એજ વાત નું દુઃખ છે શું કરું પણ
આપણું મળલવાનું કેમ થશે
એ જ તો. હું તો તને મળવા નહી આવી શકું પણ તું મને મળવા આવજે
તો. ચોક્કસ હું તને મળવા આવીશ હમ હું મારી પછી પણ તને બહુ યાદ કરું છું બહુ મિસ કરું છું.
હા
અહીં આપણા ક્લાસમેટ બી તને બહુ યાદ કરે છે
હમ એ તો છે પણ હવે શું કરું મારે તો અહીં હું તો ત્યાં આવી ના શકું
સાચ ચું છે અંકલને એક વાર વાત કરી જો ને એક વાર મલવા આવા હારું
હા હું પપ્પાને કહીશ એક વાર કે એક વાર મને મલવું છે તો પપ્પા લઈ આવે મને આમ તો પપ્પા ના નહી પાડે પણ જયારે પપ્પા ફ્રી હોય ત્યારે લઈ આવે ને મને
અચ્છા પપ્પા પપ્પાનું તો બિઝનેસ છે ને
હા હા પપ્પા નો બિઝનેસ છે
અચ્છા કઈ ટાઈમ મળશે પપ્પાને
ખબર નઈ એ તો પૂછવું પડે પપ્પા ને પપ્પા જયારે કે ત્યારે
અચ્છા હું બી તને હું બી મારા પપ્પા પપ્પા જોડે વાત કરીશ પપ્પા શું કે છે પછી હું બી તને મળવા આવીશ
સારું સારું તું વાત કરજે ને જલ્દી બની શકે તો જલ્દી મળવા આવજે
ને જલ્દી મળવા આવીશ તને કેટલા દિવસ થઈ ગયા છે આપણે મળ્યા નથી
એજ તો કેટલા દિવસો થઈ ગયા આપણે મળ્યા નથી
મને તું મારી એને હેલ્પ કરતી મને બહુ યાદ આવે છે
સાચે પણ શું કરીએ આપડે આટલા દૂર થઈ ગયા હવે તો હજુ દૂર ચાલ્યા હું તો ચાલી જઈશ.
મને બહુ ખરાબ લાગે છે.
એજ તો મને પણ એવું લાગે કે અમુક વાર હું મારા મમ્મી ની પણ હેલ્પ ના કરી શકું.
મને બહુ રડવું આવે છે.
અરેરે બાકી બધું બરાબર છે, ને તારી તબિયત! તો બરાબર છે ને!
હા બહુ સારી છે.
હમ.
તું ઠીક છે એ ને!
હા હા હું તો એકદમ ઠીક છું.
અચ્છામાં મમ્મી પપ્પા કેમ છે?
મમ્મી પપ્પા એકદમ મજામાં છે.
અચ્છા મમ્મી પપ્પા તને મળવા આવે ઉમાં!?
હા આવે ને મળવા. હા આવે.
અચ્છા. કે હમણાં વેકેશન થાય વેકેશન પડશે ને?
હા હમણાં થોડા દિવસમાં વેકેશન પડશે એટલે હું ઘરે જઈશ.
અચ્છા. અચ્છા, કેટલા દિવસનું વેકેશન છે?
દોઢ મહિનાનું વેકેશન પડશે.
અચ્છા.
હે જઈશ. સારું ચલ હવે મારો લંચ નો ટાઈમ થઈ ગયો છે તો હું લંચ કરી આઉં.
અચ્છા તારું ધ્યાન રાખજે હા.
હા હા સારું ચલ બાય.
બાય.